હા હું આઈ ગઈ. હું તો તારી જ રાહ જોઈ રહી હતી. અરે હા હું આવી ગઈ. તારો ઘરે તો પહેલી અ અ પહેલા થી જ ચમકી રહ્યો છે.
હા યાર મમ્મી તો આ આખા ઘરને સાફ કરી નાખ્યું છે હું પણ થોડી મદદ કરીસ.
ઓહ તું મદદ કરું છું મારા ઘરે તો હજી બાક ઠીક છે યાર.
છ તારે તો હંમેશા બહના જો હોય છે હેને
મમ્મી રોજ કાય ભવ્યા તું પણ મદદ કર પણ શું કરું યાર
તો પછી ચાલ હવે આપણેે રંગોળી બનાવી બનાવશું આપડે દિવાળી માટે રંગોળી
હા મેં ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર ડિઝાઇન જોઈ લીધી છે.
એવુ મને બતાવ ને કે કેવી ડિઝાઇન તે સિલેક્ટ કરી છે.
હા જો મધ્યમમાં મોટો દીવો અને આસપાસ ફૂલ બનાઈશું.
વાહ વાહ ચાલ આપડે આજ બનાવીએ તો મને આ રંગોળી બો ગમે છે તો તું બનાવીશ ને
અરે થોડું કલર અ ઈ વધુ એટલે કલર મારા કને એટલા બધા નથી તો તારા જોડે વધુ કલર હતા ને તો તું લઈ આવજે હ ને
હા હા હવે સરસ લાગશે બવ જ
હા હા આપણે એકદમ પ્રોફેશ નલ બની જઈશું.
તારા ને તે તારા નવા કપડા બતાવ્યા મને બતાવ્યાય નહી.
અરે આ જો અ હું તને બ દઈસ તને ફોટો મોક દઈસલે લાલ લેંગો લીધો છે મેં.
વાહ વાહ તો બઉ સુંદર લાગી છે તને. તો.
અને તું હે તું શું લઈ?
હું તો અનારકાલી ડ્રેસ પહેરવાની છે.
એટલે તું અનારકલી ડાન્સ કરીશ?
ના ના નર્કલી ડ્રેસ પહેરવાનું છે એવું.
આપડે આ વખતે બહુ જ બધા ફોટા લઈશું ઓકે ને?
હા હા.
મીઠાઈ બનાવી?
ના ના હજ વિચાર થાય રહ્યો કે ગૂઘરા, કાજુ કતરી અને મઠીિયા બનાવવાનો વિચાર થાય છે.
અચ્છા મને મદદ કરવી છે.
એમ ચાલ આ લોટ ગૂથી નાખતું તો પછી આપડે જોડે બનાવી લઈ તો.
પેલા મને તારા ઘરે તો આવવા દે પછી તારો લોટ ગૂંથીને.
અરે એવું છે મને એમ કે તું અહીં આવી ગઈ છે એમ.
મને તો કઈ આવડતું જ નથી જોકે.
ઓ હું શીખડાવીશ ને તો તું આવી જ થોડા સમય પછી એમ.
હા હા આવી જઈશ. હવે તો હું પણ અ થોડું ગણું તો બનાવી લઉં છું, પેલા કરતા તો.
હા, હા. બીજું હવે ચાલ આપડે પછી રાત્રે દીવા પ્રગવટાવાના છે ને?
હા, હા. મેં મોનબત્તીને બધું જોડ લઈ લીધું બધું એમ તૈયાર કર્યું છે મે, જેમ જ રાત થશે ને એમ દીવા પ્રગટાઈ દઈશ.
હા, હા પચા તો-તો આખું ઘર બહુ ચમકશે. લાઈટિંગું કરશ કે દીવા લગાવવાનું છે?
લાઈટિંગ અને દીવા બંનેવ કરીશું.
એવું. હમણા તો લાઈટિંગુ વાળું વધારે સરસ લાગે છે. દીવા બી દીવા તો બહુ સરસ લાગે છે, પણ લાઈટિંગુ કેવું થાય કે ખરાબ થઈ જાય બધો, એના કરતા દીવા વાળું તો બહુ સરસ લાગે છે ને.
એટલે દીવા પણ સરસ જ લાગે, લાઈટિંગ પણ સરસ જ લાગે, પણ હું તો બંનેવ જ લગાઈશ, આમ બંનેવથી આખું ઘર આમ આખું ભરાઈ જાય બહુ સારું લાગે.
એમ. તો આ તું તારો શું વિચાર છે, શું લગાવાનું? દીવા કે પછી લાઈટિંગું વધારે કરવાની છે?
બંનેવ-બંનેવ લગાઈશ. દીવાય એટલા ને લાઈટિંગોય એટલી. તન તો ખબર છે મન દીવા લગાવવા કેટલા ગમે છે.
એમ. મને બી તો દીવા લગાવ મારા મમ્મી આ ફેર બઉ જ દિવા લેઆય છે, કે આપડે આ ફેરે લાઈટિંગો ઓછી લગાવશું, દીવા વધારે લગાવશું એમ. હા હવે લાશું ફટાકડા.
અચ્છા. હું તો બહુ જ બધા ફટાકડા આ વખતે લાઈ છું. મને ગઈ વખતે ફોડવા નોતા મલ્યા ને. એટલા બધા, આ વખતે તો હું ધૂમ મચાઈ દઈશ.
હા-હા તો હવે ફટાકડા તું લઈ આવી છે કે હવે લેવા જઈશ.
અરે કીધું તો ખરું હું લઈ ને આઈ.
હા-હા તો-તો શું-શું લાય છે ફટાકડામાંથે
જો ને પેલું ફૂલ જડી ભમભુ ને કેટલા મોટા-મોટા ફટાકડા બાર ધડાકા વાળા ફટાકડાને બધું લાય છું.
એમ મને તો મોટા ફટાકડા થ કે બોમ થ કે બહુ બીક લાગે છે ડર લાગે છે મને.
અચ્છા એવું છે તને ડર લાગે છે.
હા મને તો બહુ જ ડર લાગે છે.
મન તો બિલકુલ ડર ના લાગે મન તો બઉ જ મજા આવે હું તો બીજાનું પાછળ ફોડું
કે હું ફટાકડો ફોડતી હતી તો મારા હાથમાં જ ફટાકડો ફૂટી ગયો એટલે મને બહુ ડર લાગે છે.
અચ્છા એવું છે. એટલે તને એટલી બધી બીક લાગે છે.
હ હું તો બીજાને કવ કે ફટાકડા ધ્યાન તે ફોડ જો કે
ના-ના એ તો સાચી વાત છે ફટાકડા ધ્યાનથી ફોડવા જોઈએ આજ આજકાલ તો ફટાકડા જે ચકરીઓ આવે છે એ પણ ફૂ ટે છે.
હા ફટાકડા ફોડવામાં બહુ ધ્યાન રાખવા તેમાં ખાસ કરીને નાના છોકરાઓમાં બહુ ધ્યાન રાખવું પડે એમ
ના-ના સાચી વાત છે એકદમ સાચી વાત અત્યારે તો બમ્બુને ચકરીઓ કેવા ફૂટે છે નહી.
હા ફટાકડા ને કઈ હવે જોવું ના પડે ક્યારે કઈક શું ફટાકડા ફાટી જાય એટલે ખબર જ નહી પડતી.
એજ તો અમે તો અહીયા ફોનમાં એક વી ખબર છે એક નાના છોકરાનો વિડિયો વાયરલ થયો હતો. કે એ ફો ચકરી ફ ફો એટલે લગાવતો હતો અને એ ફૂટી ગઈ. તો એના માથા પર બળી ગીયું એને
ઓ હો બહુ જ. ધ્યાન રાખવું જોઈએ ફટાક કડા ફોડતા વખતે.
એજ ને યાર અને પૂજા પૂજા તમે ક્યારે કરશો કેટલા વાગ્યે?
અમે જોયું મુહૂર્ત જોઈને પછી પૂજા ક વિચારશું પપ્પા ને મેં પૂછ્યું મારા પપ્પા ને કે આપડે કેટલા વાગે મુ લક્ષ્મી પૂજન કરવાના છે એમ. તો મારા પપ્પા એમ કીધું કે મુહૂર્ત જોઈ લઉ પછી આપણેે કે પૂજા કરવાના.
બરાબર, મારા પપ્પા એ મુહૂર્ત જોયૂ તું તો એ એમ કેતા હતા આઠ વાગ્યાનું કે એમ આજુબાજુ મુહૂર્ત છે.
એમ?
હા.
ને બીજું આપડે સામાજિક કામ શું કરવાનું છે દિવાળી ઉપર?
મારો વિચાર એમ થાય છે કે સામાજિક કામમાં આપણે ગરીબ બાળકોને કઈક આપીએ તો સારું ના રે? જેમ કે મીઠાઈ કે કપ પડા કે એવી રીતે.
હા એ તો ચાલે તો છોકરામાં બવ બિચારા ગરીબ છોકરાઓમાં જો ફટાકડા ના ફોડવા મળે, ખાવા ના મળે કે કપડા કોઈ હોય આપડા જોડે કા નવા લઈને આપી તો સારું થાય ગરીબને દિવાળી ઉપર આપી તો કે એ પેરે.
આ વખતે આપડી કઈક અલગ કરીએ આપણે એ લોકો જોડે જઈને ફટાકડા ને ફોડીએ. તો એ લોકો જોડે ને પણ મજા આવે ને એ લોકોને પણ ફટાકડા ફોડવા જડે. પછી આપડે નવા કપડા આપીએ તો એ લોકો પહેરે તો એ લોકોને એટલી મજા આવે.
તારો વિચાર બહુ સારો છે.
તો આપણે જઈએ અ આ આપડે જઈશું હું પપ્પા ને વાત કરીશ આપને લઈ ચાલે અને આપણેે જઈએ ગરીબ છોકરાઓ જોડે આપણે ફટાકડા ફોડીશું, મીઠાઈ બાટીશું, કપડા લઈ એ એ લોકોને આપીશું.
હા આ તો તો એ ગરીબ છોકરા બઉ ખુશ થઈ જશે બેચારોને ફો ફટાકડા ફોડવા ના મલે નવા કપડા બિચારા કને ના હોય થોડુંક ઠંડીનું મોસમ હોય એટલે આપને થોડુંક સ્વેટર કે એવી વસ્તુ આપણા જોડે હોય તો એને આપીએ દઈ તો એ બિચારાને પહેરવા થાય એમ.
ના ના સાચી વાત છે એ લોકોને આપવી જોઈએ. એ લોકોને પણ આપડે તો મોઘા મોગા સ્વેટરો લઈને પહેરીએ ચલો એ લોકો બેચારે ક્યારથી લેવા જાય. એ બધા રોજી રોટ ટી વાળા હોય..
હા, રોજ કમાતા હોય. અ કમાઈને ખાતા હોય બિચારા એના જોડે હોય પૈસા ક્યારે હોય ના હોય. કઈક વસ્તુ એની વેચાતી હોય, કંઈક ના વેચાય તો બિચારાના હાથમાં પૈસા હોય ના હોય, તો એઈ ના લઈ શકે એમ.
ના ના, સાચી વાત છે. એ તો છે મને સાચે હું મને આવા લોક છોકરાઓ જોડે કઈ બી ફેસ્ટિવલ કે બરડે મનાવવાનું મને બહુ જ ગમે.
એમને તો આ આ સાલ દિવાળી માટે ગરીબોને દઈને કે, આ દિવસ બહુ સુંદર બનાવી આપડે, એમ ને?
હ, મેં આ વખતે પણ મારો બર્થડે હતો ને ત્યારે મેં અહ મારો બર્થડે વૃદ્ધાશ્ર મ માં બનાયો હતો. મને બહુ જ મજા આઈ તી.
એવું?
હ, મેં વૃદ્ધઆશ્રમમાં મારો બર્થડે મનાવ્યો ને. ત્યારે મેં એમના જોડે કેક કટિંગ કરી. અને એ લોકોને બધાને એ લોકો મારા જોડે એટલી સારી રીતે વાત ચીત કરીને એટલા બધા સારા તા ને ત્યાં બા- દાદા ને બધાય. મને તો બહુ જ મજા આઈ ગઈ.
એમ. તો આવું બર્થડે સેલિબ્રેટ તો કે આપણે કેક કાપીને એવા કો વૃદ્ધાશ્રમને આપી, વૃ આશ્રમમાં આપી, કે કશું ખાવા- પીવાનું આપી, કે તો બહું સરસ એ લોક બહું ખુશ થઈ જાય અને આપણું બી ટાઈમ વિચારીને બધું હું કરું બર્થડે મનાવવા કરતા કે આપણેે વૃદ્ધાશ્રમમાં છોકરાઓને દઈ, મોટા બ ગ બુળા ગરીબને દઈ, તો ચાલે.
હા, એ બી છે. એ લોકોએ મને એટલા આશીર્વાદ આપ્યા તા ને સાચે કહું, મને એટલી દિલ થી ખુશી થઈ તી ને, મને બહુ જ અહ સારું લાગ્યું. પહેલી વાર મને એમ થયું કે મેં કંઈક માર ઉ મારું મેં કોઈકનું સારું કર્યું એમ મને એમ થયું.
હા તો ઈ તો બહું ખુશી અલગ જ હોય કે આપણેે આવું કાક સરસ કામ કર્યું આપણેે એમ
હા, એજ તો. પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા ને તો અમે લોકોએ જે રસ્તા પર, ફૂટપાથ પર જે છોકરાઓ હોય ને, એ લોકોને બિસ્કીટ ને એ બધું આપ્યું તું, તો એ છ છોકરાઓ પણ એટલા દોડતા-દોડતા આવતા તા ને કે અહ ત્યાં ખાવાનું હોય ચાય છે તો કેટલા બધા છોકરાઓ મને આમ આપો મને આપો કરીને એ લોકો, અને પછી એમાં થી એક છોકરા એ તો મન કે, થેન્ક યુ દીદી. મને એટલી ભૂખ લાગી તમે મને ખાવા આપ્યું.
બહુ સારું, તને તો સારા આશીર્વાદ મળ્યા હશે. બહુ જ છોરા છોકરા એ તને આશીર્વાદ આપ્યા હશે કે વૃદ્ધાશ્રમા બધે દાદા- દાદી એ બધે તને બહુ જ આશીર્વાદ આપ્યા છે તારું બહુ સારું થાય.
હમ્મ એજ ને મને તો બહુ સાચું કે હજુ એ દિવસ શું ના ભૂલું મને બહુ જ યાદ આવે એ દિવસ. એ દિવસ મારો જેટલો સારો ગયો હતો.
હા હા ચાલ દિવાળી ઉપર તો કાક આપડે સરસ કામ કરવું જોઈએ. દિવાળી તો હવે ફટાકડા ફોડવાના છે ને બહુ મજા આવશે પૂજા થઈ જાય તો આપડણે ફટાકડા ફોડશું ને બધા.
હા હા ચાલ રાતે મળીએે હવે ફટાકડા ફોડીશું રાતે આપડે.
હા હા ભલે ચલ જોડે આવજે. તો આપડે ફટાકડા ફોડીએ એમ.
હા હા તો હું બી ફટાકડા લઈ આવીઈશ ને તું પણ ફટાકડા લઈ આવજે એટલે આપડે ધૂમ મચાઈ દઈએ આજે.
હા હા ભદલે બાય.